હેલો
હેલો
હા બેન બોલો
કેમ છે
બસ મજામાં તમે કેમ છો
મને પણ સારું છે શું ચાલી રહ્યું છે જમ્યા
તમે જમી લીધું
હા જમી લધું
સારું સારું શુ કેવું આજે
કઈ નઈ મારે એક જાણકારી જોતી તી
હા બોલો ને
મારે છે ને એક ન્યૂ મોબાઈલ લેવો છે. તો વિચાર કરી રહી છું કે કયો મતલબ કયુ મોડલ એ સારો આવશે ક્યા કંપની ન લેવો જોઈએ
તો તમારે એન્ડ્રોઈડ લેવું છે કે આઈફોન લેવાનો વિચાર છે
નહી મારે તો એન્ડ્રોઈડમાં જ લેવું છે. આઈ ફોન નથી લેવું.
અચ્છા. તો તમારે છે ના અત્યારે માર્કેટ ના હિસાબે આપણે જોઈએ તો અહ વિવો છે, ઓપ્પો છે, સેમસંગ છે. આ ત્રણ કંપની, સારી છે એમ તો.
તો કે તો એમને પ્રાઇઝ માં વધઘટ વધુ છે કે
અહ પ્રાઇઝમાં કેમ છે અહ અત્યારે સ્માર્ટફોનની પ્રાઇઝ આમ તો દિવસે દિવસ વધતી જ જાય છે. પણ તમારે વિવોનું સારું આવે છે અત્યારે મોબાઈલ. અને જો કે તમારે વધારે બ્રાન્ડ એટલે સારી કંપની જ જોતી હોય તમારે તો તમે સેમસંગ એ લઈ જ શકો છો. પણ સેમસંગમાં કેમ છે અહ એટલી ફેસિલિટી આપતા નથી. તો આપણે વિવો સારું છે અત્યારે એમ તો કેમેરા અને એ બધું સારું છે વિવોનું.
ઓકે તો વિવો ની સ્ટાર્ટિંગ પ્રાઈઝ શું છે?
હવે એમાં શું છે અહ વિવોમાં કેવું આવે અહ એક આવે વાય સિરીઝ વિવોની પછી એના ઉપર આવે વી સિરીઝ આવે અને પછી વી પછી વિવોની આવે છે અહ એક્સ સિરીઝ. તો એમાં કેમ છે વિવો ના વાય સિરીઝ જે છે એ આપણે જનરલ રેગ્યુલર યુઝ કરવા માટે એ સારું જ છે. પછી એનાથી થોડી પ્રીમિયમ આવે વી સિરીઝ. એમાં કેમેરા અને એ બધું સારું આવે છે એક નંબર. અને એની એકદમ જ બ્રેાન્ડ એકદમ જ સારી સિરીઝ જે આવે ને એસ સિરીઝ એકદમ જ એની ટોપ આવે છે. એનું કેમેરા, ડિઝઇન, બિલ્ડ ક્વોલિટી, પ્રોસેસર બધું એક નંબર આવે.
ઓકે આઈ થિંક તો તમને વિવો નો મોબાઈલ બહુ ગમતો લાગે છે નહી.
ના એવું કઈ નથી પણ અહ શું છે કેમેરા જોવો તમે તો અત્યારે છે ના સેમસંગ સેમસંગની યસ સિરીઝ પણ સારી છે. પણ અત્યારે કેમ સોશિયલ મીડિયાનું જમાનું ચાલુ છે તો એમાં કેમ છે થોડુંક એટલે અહ એડિટિંગ લેવલ જેવી ફોટો એમ એમ સોશિયલ મીડિયા ફોટો કે છે ના લોકો સોશિયલ મીડિયા ફોટોસ. એવી રીતે કેમ રેડી આવે છે એમ. તમે રેગ્યુલર કેમેરાથી ફોટો કાઢોના તો એમાં કેમ વહ સિરીઝ ને એક્સ સિરીઝમાં છેને વિવોનું આપણું ઝાઈસ નું કોલેબરેશન છે. એટલે જઝાઈસ શું છે અહ ડી એસ લઆર કેમેરા આવે છેને. તો એમાં એ ઈ લોકોનું ઈફેક્ટ વગેરે મોબાઈલમાં ઈ લોકોનું સલિબ્રેશન કરેલું છે.
ઓકે તમને તો બહુ સાચી જાણકારી છે.
હા થોડું. છે એમ તો સ્માર્ટફોન નો કેમ આપડે પેલાથી જ ઇન્ટરેસ્ટ છે મોબાઈલમાં તો થોડીક છે જાણકારી એમ તો અને ઓપ્પોમાં છે ને એવી રીતે કોઈ આવતું નથી બીજી અહ કેમેરા નો એટલે ડી એસ એલ આર કેમેરા ન કોઈ પણ જાતનું ઓલું આવતું નથી કોલેર. તો વિવો નું સારું છે એમ કેમેરા બધું પ્રોસેસર એ સારું છે અને માર્કેટમાં અત્યારે હું જોવા માંડો તને તો વિવો સારું છે. સેલ એના સારા છે.
હમ્મ ઓકે સારું.
સારું થયું મેં તમને કોલ કર્યો બાકી હું તો કાલે એક શોપમાં જવાની હતી. અહ વિચાર કર્યો કે પેલા તમને કોલ કરીન શું સજેશન આપો છો. તમને મને પૂછું અને મને કે એ એટલે તમારે કેટલા બજેટ સુધી લેવાનું છે તમારે તો હું તમને સજેસ્ટ કરું. સાર્ટિંગ પ્રસ વિવોની કેટલા પંદરસો થઉઝન્ડથી ચાલુ થાય શકે. એમાં છે ને વિવો ન સોરી હજુ એક ટી સિરીઝ આવે છે વિવોની, તો એ ટી સિરીઝ જે છે લગ લગભગ લગભગ તેર ચૌદ હજાર થી સ્ટાર્ટ થાય છે એ લોકોને.
રેમરોમ.
તો તેર ચૌદા હજારમાં તમને ચાર જીબી રેમ કે છ જીબી રેમ ને એકસો અઠ્ઠાવીસ જીબી સ્ટોરેજ ને એવી રીતે આવશે. હા. ફાઇજી ચાલશે, ફાઈજી આવશે. તેર ચૌદથી કેમ બેસિક. મોડલ સ્ટાર્ટ થાય છે, વિવોના.
ઓકે. તો વિવો વગર બીજી કોઈ કંપની એવી નથી, સ્ટેન્ડર્ડ એવી?
સેમસંગ છે પણ એમાં શું સેમસંગમાં શું છે જોકે તમે તેર ચૌદ હજાર નો લ્યો તો બહુ જ બેસિક આવે એ અને તમે વિવોનું જ લેજો મોબાઈલ એ સારું ચાલે છે, બેટરી વેટરી વધારે મોટી આવે છે એમ તો વિવોની, એટલે તમારે બેટરી બેકઅપય આવે છે સારા, કેમેરા પણ ઠીક આવશે. જોકે તમે ત્રીસ પાંત્રીસ ચાલીસ હજારની આજુબાજુ લેવાનો વિચાર કરશો તો હજુ તમને એમ સારો આવશે મોબાઈલ. વી સિરીઝ ના એમાં પછી કેવું હોય તમારે સ્ટોરેજ પણ જોવું પડે જોકે તમારે અ ટુ ફિફ્ટી સિક્સ જીબી નો એકાદો મોબાઈલ હોય, ને તમારે પૂરેપૂરું સ્ટોરેજ ભરેલું હોય તો થોડુંક તો લોડ તો થાય ને મોબાઈલ તો બધી રીતે જોવું પડે હા. હા, હા, કરજોનને આ ભાઈ મેં સેલ્સમે સેલ્સમેન જેય છે એ શુ કેય છે જોઈને તમે પછી મને કેજો કયુ તમે ડિસાઈડ કરો છો પછી એમાં તમને હું સજેસ્ટ કરી દઈશ, ક્યુ લેવાનું.
આઈથિંક તો એ લોકો તમને ઓળખતા હશે ના
હા, ભાઈ હા એટલી પણ નકામ સ્માર્ટફોનની જાણકારી છે મને સારી. અન શોપ વારા થોડી જ ઓળખતા હોય એમ તો
અ ના મને એવું હતું કે તમારું મોબાઈલ શોપે ઈ છે ના
તો હતું મારું તો આમના થોડુંક ટાઈમથી બંધ છે, તો કેમ અ કોક કોક લોકો ઓળખે છે એમ તો, પણ બધા નથી ઓળખતા.
હા, મેં એટલા માટે તો કોલ કર્યો હતો કે તમને ઓળખતા હશે તો સારો ડિસ્કાઉન્ટ મળશે.
ના એક કામ કરજો તમે છે ને કાલે મને રિંગ કરજો એક એટલે હું તમને ક્યા શોપમાં જવાનું કહી દઈશ, તો ને કેમ આપડા ઓળખીતા છે તો ને થોડુંક ડિસ્કાઉન્ટ નું કંઈક આપડે કરીએ વાત કરીને
ચાલશે.
સારું સારું બાકી બીજું શું ચાલે
બાકી કઈ ની ભાભીને કેમ છે
ભાભી તમારી મજામાં છે મસ્ત. એને શું મજામાં જોઈ કાય
ઓકે સ્ટાર્ટ
ઓકે તમારે એ બાજુ ઘર હા હા ફેમિલીમાં બધાએ ને સારું છે તમારને કેમ છે ઘરે બધા બધા મજામાં છે જો અને મોસ હું કેય છે ગરમી ને ઈ બધું હું કેય છે.
એમ તો ગરમી બઉ જ ઝાઝી છે ક્યારેક ક્યારેક વરસાદના છાટા આવતા હોય.
હા એ તો હવે વરસાદનું સિઝન આવશે ને હમણાં થોડાક ટાઈમ જ.
હા વરસાદ ચાલુ થશે કે છે આ ફેરે વરસાદ વેલો ચાલુ થશે એમ
છે. હવે જોઈએ ક્યારે આવે આ બાજુ તો બઉ ગરમી છે હો બહું જ.
આ મે મહિનો છે ને
હા એક એક દિવસ એવું લાગે છે.
એસી ફીટ કરાવી લેયો ઘરમાં
હા હા પેલા ઘરનું બધું એ આ એસી ફિટ કરવાનું થોડુંક ઘરનું બધુંય સારું કરીને પછી નવું બાંધકામ કરીને કરવાનું પછી.
ઓકે સા
છે આજે તો એમાં તો વાર છે જ.
હા ઓ છે ને કાલે શોપમાં જાતા હતામે કોલ કરીશ તમને.
પાક્કું પાકું કરજોન
હા રાખુ હને બાય
ઓકે બાય બાય ઓકે.